હા બસ તમે એકદમ મજામાં તમે હ છ તમે મજામાં આવ?
હા બસ આજે સન્ડે છે તો આજે કઈક બાર જવાનું વિચાર્યું છે કે પિક્ચર જોવાની જઈએ થોડું માન્ડ ફ્રેશ થઈ જાય અને આજે આપડે એ ટોપિક પણ ફિલ્મ અને મનોરંજન વિશે ન લીધું છે.
હા એટલે તમે ખુબ સારો ટોપિક પસંદ કર્યો કારણ કે ફિલ્મો અને મનોરંજન એવી વસ્તુ છે કે આપણા જે લાઈફમાં કોઈ મનોરંજનનો હિસ્સો હોય તો તે બધી ફિલ્મો છે પછી અમુક ઘણા બધા નાટકો છે. ઘણી બધી કોમેડી ફિલ્મો છે એ બધા પર આભાર એમનો વગ થતો હોય છે કારણ કે આપણા જીવનમાં બધા લોકો હમણાં તમે જોશો કે ના બાળકોને ભવાનું ટેન્શન મોટ નોકરીનું કામનું ટેન્શન અને એ બધામાંથી તમારે થ માટે થોડું માઇન્ડ ફ્રેશ કરવા માટે ફિલ્મો અને નાટકો જે ટીવી સિરિયલો છે ઘણી બધી એના તરફ ફરતા હોય છે એનાથી તમને માઈન્ડ ફ્રેશ બી થઈ જાય છે મનોરંજન બી થઈ જાય છે અને તમે જોશો કે એના આમ શારીરિક ઘણા બધા ફાયદા હોય છે તમારી ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે તેમાં તમારે ટાઈમ મળતો નથી તો થોડો ટાઈમ કાઢીને માઇન્ડ ફ્રેશ કરવા તમારે આ બધું જોવા જેવું હોય
ન પહેલાના જમાનામાં શું હતું કે તમે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતા અને ગામડાના લોકોમાં કેવું સવારે નવ થી દસ એટલે તમારે રામાયણ આવતું અને મહાભારત આવતું ચિત્રહાર આવતું રંગોળી આવતી એમાં પેલા ગીતો આવતા એટલે એ બધા વડીલો જોવાની છોકરાઓને પણ જોવાની મજા આવતી પણ એ યુગમાં બધું એટલી ટેકનોલોજી નથી ફેલાય એટલે બધું આપે એનાથી ચલી લેતા ત પછી ધીરે ધીરે સિનેમા ગ્રુપ ખોલવા લાગ્યો એમાં જયારે એમ રવિવાર આવે. એલે એમ પિક્ચર જોવા લોકોને એમ નવા લાગતી કે અમે પિક્ચર જોવા ગયા એટલે બધા ઓછા જ જાય પિક્ચર જોવા કારણ કે એ વખતે બસ ટીવીમાં જ એટલી સુવિધા નથી તો પિક્ચર જાણે એ લોકોને નય લાગી અને પહેલા હવે ગુજરાતી પહેલા ગુજરાતી પિક્ચર બી એટલા જોતામે તો હિન્દી ઇંગ્લિશ અને નાટકો પણમાં એટલું બધું બધું આનંદ મળતો હોય છે કે એ લોકો એમ કેટલો ખુશ થાય છે, એમ કે હાસ્ય હોય કોમેડી હોય અને જે વડીલો છે, હવે અમે વચ્ચી અમારા સમાજમાંથી નાટકની રાખ્યું હતું એ લોકો બહુ બધા નાટક જોયા એમાંથી એક સિલેક્ટ કર્યું હતું કે જે કોમેડી હોય ને બધા નાના છોકરાઓ મોટા વડીલો બધા સાથે બેસીને જોઈ શકે એવી રીતનું રાખ્યું હતું તો વડીલો આમ ક્યાં પિક્ચર જો એમ છોકરાઓ તો એમ ફેમિલી સાથે જાય. અને અમુક ચિત્રો બી એવા હોય એટલે સાથે જોઈ ના શકે, તો એલા જ હતા તો આ સમાજ વાળા બી આવો પ્રોગ્રામ રાખ્યો હતો તો બધા સાથે ગયા હતા એટલું હસી હસીને પેટ ડુખી ગયું હતું ગુજરાતી નાટક જોવાનું ને બહુ મજા આવી હતી ખરેખર કોમેડી નાટક હવે ગુજરાતી હોય ને કોમેડી હોય એટલે જાણે એટલી બહુ મજા આવી ગઈ હતી ખરેખર એ
હા એટલે હું વાત કરી ચલી પછી અલગ અલગ ફિલ્મોને ફિલ્મોમાં બી તમે જોશો કે ગુજરાતી પિક્ચરો જે બધા છે. હું એક બે ના નામ આપીશ છેલ્લો દિવસ છે પછી કરશન દાસ છે આ બધા એવા એવા ક્ચરો છે જે તમને ખૂબ જ કોમેડી પિક્ચર હોય જે તમારો હસી હસીને પેટ મૂકી જાય છે, અને આ બધા પિક્ચરોમાં જોશો કે તમે પરિવાર સાથે બી બેસીને જોઈ શકો છો અને આખી છેલ્લો દિવસ જે પિક્ચર છે, એમાં આખી કોલેજની લાઈફ થ છે તેના લીધે તમે કોઈ વાર ફ્રી હો તો એક વાર તમારે તો આ પિક્ચર જોવા જેવું છે, પછી આપણા જૂના પિક્ચરો ની વાત કરી તો જૂના પિક્ચરોમાં સોલે છે, બાગવાન છે જેવા ઘણા બધા પિક્ચરો છે. તો એ બધા પી પિકમાં બી તમે જોશો કે મનોરંજન ખુબ થાય છે અને અ એકદમ પારિવારિ પિક્ચર એ બધા છે. પછી બીજી વાત કરી મનોરંજનમાં તમે જોશો ટીવી સિરિયલમાં જ્યાં આખા ભારતમાં સૌથી વધ ધારે અત્યારે જોવાય છે એનું પિક્ચર એ નાટકનું નામ છે, ધારક મહેતા તમે જોશો નાના છોકરાઓથી લઈ મોટા દાદા દાદીઓ બી એ લોકો જોતા હોય છે નારક માતા એવું છે કે જે બે હજાર નવ માં એનું ચાલુ થયું હતું. અને અત્યાર સુધી નિરંતર સ્ટોપ થયા વગર ચાલતું રહે છે, અને તેનું મુખ્ય કારણ છે કે તે લોકો પારિવાર પર આ બધા ટીવી સિરિયલો બનાવે છે જેના લીધે આખી ફેમિલી બેસીને બી જોઈ શકે છે, અને બધા જોશે અને હું આ આ સિરિયલ પર એક વાત કહીશ કે આ સિરિયલ એવી છે કે આ આટલી પહેલા ચાલુ થઈ હતી બે હાજાર નવ માં તો બી હજી સુધી ચાલે છે તો તમે બાકી બધી સિરિયલો જોશો. કે બે ત્રણ વરસમાં એક વરષમાં કે બે ત્રણ વરસમાં વધારેથી વધારે પાંચ વર્ષમાં બંધ થતી જઈ હોય છે, કારણ કે એમને આગળ જે કહેવાનું હોય છે ટીવી સિરિયલતું એ બધું થતી જાય છે અને આ એક જ સિરિયલ છે જે આટલી લાંબી ચાલી છે જેને આપણેે બધા ખુબ વધારે પ્રસન પસંદ કરીએ છીએ અને તેના લીધે ને એ ખુબ મનોરંજન થાય છે અને તમે જોશો કે એ ડેલી આવે છે.
અને અમારા ઘરમાં તો કેવું છે તારક મહેતા ન ટાઈમ થાય એટલે દાદા પણ રીમો બેસી જાય. છોકરાઓ પણ કે દાદા સારા થ ચાલુ થઈ જશે ચાલુ થઈ જશે એટલું બધાને એમ જોવાનું બહુ જ આનંદ આવે છે, મનોરંજન એમ માઇન્ડ ફ ભલે અડધો કલાક આવે તો માઇન્ડ ફ્રેશ થઈ જાય છે, હું પણ બેસી જઉ છું અને તારક નનેકર ચાલુ થાય અને હમણાં હ ઉત્તરાયણ આવી હતી ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર ત્યાં લોકો ઉત્તરાયણ બનાવયા હતા એટલે તહેવારો ભાઈ એ લોકો આવે નવું વરષ આવે દિવાળી આવે નવરાત્રી આવે તો નવરાત્રીમાં અલગ અલગ કોસ્ટ્યુમ પહેરીને એ લોકો કરે છે એટલે બધું બતાવે છે. એવું બી નથી ફેક બી નથી હોતું આપણને એમ રિયલ લાગે છે અને એનું પણ આપણને આનંદ મનોરંજન લઈએ છે કે મજા આવે છે કે ના ખરેખર એમ આનંદ આવે અને રવિવારે આપણે બહાર ખાવા જઈએ તો આપણે નક્કી કરીએ છીએ કે હવે જમવાનું તો પતિ કહ તો હવે શું કરીએ તો ચાલો બહાર નીકળ્યા જ છીએ હજુ ટાઈમ છે, તો આપડણે પિક્ચર જોતા હોય તો ત્રણ કલાક પિક્ચર જોઈને એન્જોય બી કરી લેવાયને આખો દિવસ એટલો ક્યાંય પૂરો થઈ જાય છે રજાનો દિવસ એટલે માઈન્ડ ફ્રેશ થઈ જાય છે, અને બધા જોડે બ મજા આવે છે એમ
અને તારક મહેતાની તમે જે વાત કરી કે અલગ અલગ તહેવાર તો એ તમે જોશો કે દરેક તહેવાર પર એમના પ્રગ્રામમાં એ તહેવારના રિલેટેડ એનો પ્રસંગ છે, તહેવારને શું મહત્વ છે તે બધું બી જણાવે છે જેથી લોકોનું બી ખબર પડે છે આ તહેવારમાં આ કરવું જોઈએ આ ન કરવું જોઈએ તેની શું અગત્યતા છે, એ બધું લોકોને બી સમજાય છે અને તેમનું જનરલ નોલેજ બી વધે છે હવે હું મનોરંજન પર વાત કરી કે આપણા જે પાંચ દસ વર્ષના જે લોકો બાળકો છે એ બધા આ બધી ટીવી સિરિયલો પિક્ચરોમાં એમને હજી ખબર ના પડે તેથી એમના માટે બી ઘણા નાના છોકરાઓ માટે તમે કાર્ટૂન જોશો કે જે બી આપણે પેલા જોયેલા છે એ બધા કાર્ટૂન બી અત્યારે ચાલે છે જેમ કે બે ત્રણ ના નામ આપી ડોરેમોન છે છોટા પીમ છે હોગી એન્ કોક્રોચ છે પછી સીસ છે આ બધા એવા છે કે જે ખુબ જ ફેમસ છે જેનાથી નાના નાના છોકરાઓ જોઈને ખુબ આનંદ આવે છે. તમે જોશો કે બધા નાના છોકરા આજે ફેમસ છે, મનોરંજન નાવી કાર્ટૂન આજ બધા જોતા હોય છે, જેનાથી એમનું બી ખબર પડે છે બધું માઈન્ડ ફેશ થાય છે. એમને બી નવું નવું ત્યાંથી શીખવા મળે છે.
ના કાર્ટૂન ની તો સાચી વાત છે છોટા ભીમ છે એમાં પણ એ લોકોને એવી મજા આવે છે પછી ડોરેમોન છે ડોરેમોનમાં પેલો જિયાન છે એ ઝડો છે એટલે એ લોકોને બી કોમેડી ની કોમેડી થઈ જાય છે, એ સારી સારી વાતો શીખવાડે છે કે આ ખોટી વસ્તુ ખો આ ખોટું કર્યું એની તને પનિશમેન્ટ મળશે એટલે એનો દુરુપયોગ કરે છે તો એ પણ એની જોડે જોડે સારી વાતો પણ સમજાવે છે તો ટીવી જો ફિલ્મ જોતા કાર્ટૂન છે છતાં પણ નાના છોકરાઓનું મગજ કેટલું શાર્પ હોય છે કે જે જો જે એ શીખે છે તો એ લોકોને પિક્ચરોમાં તો સમજણ પડતી નથી એમાં ઝઘડા ત જોઈને પણ સારી વાતો પણ જેમ તારક મહેતા મા સિરિયલ છે કોમેડી છે પણ એની જોડે જોડે સારી મેનર્સ પણ શીખવાડે છે. કે કોની સાથે કેવી રીતે વાત કરવી કોની સાથે બોલવું ઉઠવું બેસવું એવી રીતે આ કાર્ટૂનની સિરી પિક્ચર જોઈ જોઈને બી બાળક ઘણું બધું શીખતું હોય છે અને એન્જોય બી કરતા હોય છે અને શાંતિ થી બધા ગ્રુપ સાથે બેસીને જોુએ તો એ લોકોને પણ મજા આવે છે કે અમે બધા ફ્રેન્ડસ ભેગા થઈ અને ક દોરેમોન જોયું કે છોટા ભીમ જોયું કે છૂટા ભીમ કેવી બધાની મદદ કરે છે આપણને બચાવે છે કરે છે એમ એવીતે એમ સારું વસ્તુ છે એ લોકો આ રીતે પ્રેમ કાઢે છે પણ જોઈ શકે ને એન્જોય બી કરી શકે નાના છોકરાઓ બી
હા એટલે હું આ ટોપિક હું કહીશ કે આ એવી ફિલ્મો અને મનોરંજન એવ ટોપિક છે એ દરેક ના જીવનમાં હોવું જ જોઈએ જેનાથી લોકોનું માઇડ ફ્રેશ થાય છે તેમને ઘણી બધી નવી વસ્તુઓ એ સીરિયલો દ્વારા નવી નવી શીખ વસ્તુઓ શીખવા મળે છે નવી નવી ટેકનોલોજીની એમને ખબર પડે છે જેના લીધે આપણું જનરલ નોલેજ તો વધે સાથે સાથે આપણું માઇન્ડ બી ફ્રેશ થાય અને તમે જોશો કે અમુક અમુક સિરિયલોમાં તમે તમારી શરીર એટલે નાગરિકતા કે ભારત દેશમાં કેવા કેવા ક્રાઈમ થઈ શકે એની ઉપર તમે શું કરી શકો એના પર બી બે ત્રણ સીરિયલ જેમ કે ક્રાઈમ પેટ્રોલ છે સીઆઈડી છે આ બધી સતર્કતા માટે આપણા ભારત દેશમાં શું શું થઈ શકે તેના પર આપણે શું કરી સે કે તેના માટે ચાલતું હોય સે.
અમારા ઘર મા બધા સસરા છે એ એકલા હોય કંટાળ આવતા હોય અમે લોકો તો બધી ફાસ્ટ ને ફાઈટિંગ વાળી ને એવા પિક્ચરો છોકરાઓ ઘરે બી ટીવી પર જોતા હોય પણ જયારે એકલા હોય કે છોકરાઓ ક્લાસીસ કે પાઠશાળા કસે ગયા હોય તો એમના જૂના પિક્ચર શોલે છે દામિની છે અ કભી ખુશી કભી ગમ છે એ બધા બાગવાન છે એ બધા મેને પ્યાર ક એ બધા પિક્ચર જોઈને એ આનંદ કે અમારા જમાનામાં પણ આવા પિક્ચરો હતા. અતા આ તે એટલે એ પણ વસ્તુ છે કે બધા આનંદ એમ
હા એટલે ટોપિક મે તો તો કે આપણે જેટલી વાત કરીએ એટલી ઓછી સે કારણ કે સમયની મર્યાદા હોવાથી આપણો ટાઈમ પચવાય છે અને છેલ્લો કે આ ટોપિક પર તમારી સાથે વાત કરીને ખૂબ આનંદ આયો તમારી પાસેથી નવી નવી જાણકારીઓ મરી અને આપણે બીજા કોઈ નવા ટોપિક સાથે મળીશું ધન્યવાદ.
ધન્યવાદ